હા કેમ છો? મજામાં.
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં, આજે મેં કીધું બહુ દિવસ આપડી વાત નઈ થઈ એટલે આજે સરસ મજાનો વિષય લઈને આવ્યો છું. તે વિષયનું નામ છે, સ્વીટઝરલેન્ડમાં મુસાફરી અને આજે આપણે એ વિષય પર વાત
હા, ચલો આ તો ખુબ જ આમ રસપ્રદ વિષય મને તો લાગે છે.
હા, તમને ખબર છે કે સુંદર દેશ છે, આ દેશ તેના પહાડો નદીઓ અને સરોવર માટે માટે જાણીતો છે અને ઘણા લોકો છે, ને દર વર્ષે ત્યાં ફરવા પણ જતા હોય છે.
બિલકુલ અને ત્યાંનું તો છે ને વાતાવરણ પણ છે, ને મોટા ભાગે આમ શાંત અને સ્વચ્છ હોય છે, આમ સ્વીટઝરલેન્ડમાં છે ને ઘણા મોટા આમ પર્વતો આવેલા છે. અને એમાં પણ છે ને એ બધું છે ને બરફ થી આમ ઢંકાયેલા પહાડો જોવામાં ખુબ જ આમ સુંદર લાગે છે. છે.
હા, પછી ત્યાંના દ્રશ્યો લોકોને આકર્ષિત કરે છે. અને પ્રકૃતિનો પણ સુંદર મેળાપ ત્યાં જોવાવામાં મળતો હોય છે.
બિલકુલ અને ત્યાં ઘણી સુંદર નદીઓ પણ વહે છે, આમ કેવાય ને કે સરોવરનું પણ આમ ઘણું ચોખ્ખું હોય છે.
હા, તે તો સાચી વાત છે અને ઘણા લોકો હોળી માં ફરવાનો આનંદ લેતા હોય છે. પછી કેટલાક લોકો કીનારે હા
બોલો બોલો
હા, હું એવું કેતો હતો કે કેટલાક લોકો કિનારે બેસીને દ્રશ્યો નિહહાળતા હોય છે.
બિલકુલ અને સ્વિઝરલેન્ડમાં તો છે ને રેલવે વ્યવસ્થા પણ આમ ઉત્તમ છે, આમ કહેવાય ને કે ટ્રેનમાં સમય પર આમ ચાલવા માટે પણ આમ જાણી દી છે, ત્યાં તો ખબર? કે એક સેકન્ડ પણ ડીલે ના થાય.
એ તો એકદમ સાચી વાત અને ત્યાં ખબર ટ્રેનમાંથી પણ પહાડો અને ખીણ ના દ્રશ્યો જોઈ શકાય છે. અને તે યાત્રા છે ને બહ યાદગાર બનાવી દે છે.
બિલકુલ અને ત્યાંના આમ રસ્તો પણ આમ સાફ વ્યવસ્થા હોય છે આમ. કેયા ને કે વ્યવસ્થિત વાય છે.
સાચી વાત અને પ્રવાસીઓને મુસાફરી કરવી સરળ પડતી હોય છે ત્યાં.
બિલકુલ અને ત્યાંના શહેરો પણ આમ ઘણા સુંદર હોય છે એમ કેવાય ને,
હા, અને ત્યાંતો દરેક શહેરની પોતાની અલગ જ ઓળખાણ હોય છે.
બિલકુલ કે્યાં ના તો ગણો? આમ કેવાયને ઘરો પણ આમ સુંદર આમ રચના વાળા હોય છે આમ કેવાય ને, અને રંગબેરંગી મકાનો આમ દ્રશ્યને વધુ સુંદર બનાવે છે ત્યાં,
સાચી વાત ઘણા બાગીચા પણ જોવા મળ્યા છે ત્યાં તો.
બિલકુલ અને વિવિધ રંગોના ફૂલો બગીચામાં આકર્ષણ બનાવે છે ખબર?
હા અને ત્યાં તો વૃક્ષ અને હરિયાળી મનને શાંતિ આપતા હોય છે.
બિલકુલ ઘણા લોકો તો છે ને પ્રકૃતિ ન પણ ત્યાં આનંદ માનવા બહાર નીકળતા હોય છે ને? ત્યાંનું તો વાતાવરણ જ કંઈક અલગ જ હોય છે અમે એટલું સુંદર હોય છે કે તેની વાત જ કંઈક અલગ જ હોય છે.
એકદમ સાચી વાત છે ને ત્યાંની હવા તાજી અને સ્વચ્છ હોય છે એકદમ આમ મસ્ત.
અને આજ કારણે છે ને મુસાફરીનોો અનુભવ સરસ બનાવે છે આમ ત્યાં
હા પછી સ્વટઝરલેન્ડમાં ઘણા પુલ પણ છે ખબર તમને?
શું વાત છે આ હા બોલો
હા અને ત્યાં તો કેટલાક પુલ બહુ જુના અને ઐતિહાસિક પણ છે.
બિલકુલ અમ ત્યાંના તો છે ને આમ ગામડાં પણ ખુબ જ આમ રામણીય હોય છે આમ કેહેવાય ને કે જોઈને તો આશ્ચર્ય થઈ જાય કે આમ નાના નાના ગામડામાં આમ શાંતિ નો માહોલ એટલો બધો હોય છે ને
અને અહીના ગામડું છું અને ત્યાંનું ગામડું છું બઉુ જ અનંતર લાગે તમને
એકદમ સાચી વાત પછી ત્યાં તો પહાડો ની વચ્ચે વસેલા ગામડા પણ જોવાની એકદમ અલગ જ મજા આવતી હોય છે.
બિલકુલ અને કુદરતી આમ સુંદરેલા દરેક તરફ જોવા મળે છે.
સાચી વાત છે અને શિયાળામાં ઘણો બરફ પડતો હોય છે ત્યાં તો
એજ બિલકુલ તમે સાચું કીજું હા કેમ કેવાય ને કે આમ ઉનાળામાં તો હરિયાળ આમ વધી જાય છે.
હા પણ એ ઋતુમાં દ્રશ્ય મનમોહક થઈ જાય છે.
બિલકુલ બિલકુલ અને મુસાફરી ધોરણ છે ને ઘણી નવી જગ્યાઓ જોવા મળે છે આમ કવાય એનાને દરેક જગ્યા ની પોતાની ખાસિયત હોય છે.
હા એકદમ સાચી વાત અને કેટલાક સ્થળો પર તો જુના કિલ્લા પણ હોતા હોય છે.
બિલકુલ ઐતિહાસિક ઈમારતો આમ લોકોનું ધ્યાન ખેંચતા હોય છે ત્યાં તો
હા અને ત્યાંના સંગ્રહાલયો પણ પ્રસિદ્ધ છે.
શું વાત છે અને ત્યાં તો ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી પણ મળતી હોય છે ને.
હા સાચી વાત છે અને મુસાફરી થી ઘણું બધું શીખવા મળે છે આપણને
બિલકુલ નવા દેશ વિશે આમ સમજણ વધે છે ત્યાં તો
હા અને પ્રકૃતિનુંું સંરક્ષણ પણ ઘણું જરૂરી હોય છે.
બિલકુલ અને આમાં પણ સ્વચ્છતા જાળવી દરેકામની જવાબદારી છે ત્યાં તો ખબર
હા અને હું તો કઉ છું ને કે દરેક પ્રવાસીઓને છે ને નિયમ ન પાલન કરવો જ જોઈએ
બિલકુ આમ આમ કહેવાય ને કે સાર્વજનિક આમ જગ્યાને સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે ત્યાં તો રૂલ્સ બી એવા છે આમ કેવાય ને કે સાર્વજનિક આમ જગ્યા છે ને બગાડવી ના જોઈએ નહી તો તમને દંડ થાય એવું લખેલું જ છે આ બાર ના દેશમાં તો આમ
હા એ તો સાચી વાત છે હમ અને પછી ત્યાં તો મુસાફરીથી વિવિધ દ્રશ્યો જોવાની તક પણ મળતી હોય છે.
બિલકુલ અને અનુભવ છે ને લોકોને આમ ખુશ કરે છે તમને ખબર
હા અને જેમ કે સ્વઝરલેન્ડ ની સુંદરતા દુનિયામાં ભરમાં એકદમ પ્રસિદ્ધ છે.
બિલકુલ આમ ઘણા લોકો તો જ ને આ દેશ વિશે આમ વાંચતા અને જાણતા જ હોય છે આમ કેવાય ને
હા પછી મુસાફરીથી ભૂગોલ વિશે પણ જ્ઞાન મળતું હોય છે.
બિલકુલ આમ નદી પહાડ અને એમ આમ કિનારો વિશે આમ સમજણ વધે છે આમ ત્યાં તો
હા પછી કુદરત સાથે સમય પસાર કરવો લાભદાયક હોય છે એકદમ
એ તો બિલકુલ સાચી વાત કીધી આમ શાંત વાતાવરણમાં મનને છે ને તાજગી મળે છે.
હા અને આવી મુસાફરી વિશે જાણવું પણ એકદમ રાસપ્રદ વિષય છે.
બિલકુલ અને આમ કેવાય ને કે આમ એટલું આ એટલી મજા આવે ને ત્યાં આમ અને તમે શું આમ વિચારો છો કે તમે કદી આમ ફરવા, મુસાફરી કરવાનું થયું તો તમે સ્વિ્ઝરલેન્ડ જાઓ ફરવા.
હા હું તો ચોક્કસ જાઉં મને અગર મોકો મળે તો તો હું ચોક્કસ ત્યાં જઉં.
શું વાત છે અને આપડે એ પાછ છા એ ટોપિક પર આઈએ તો ત્યાં છે ને ઘણી ઊંચી અને આમ કિનારો જોવા મળે છે તમને ખબર એ એટલા બધા પાણીનાં ઝરણાં હોય છે ને કે ત્યાંની વાત જ કઈક અલગ હોય છે.
હા ત્યાંના ખીણોમાંથી તો વહેતાં નાના ઝરણાં દ્રશ્યને વધુ સુંદર બનાવતા હોય છે.
બિલકુલ ઘણાં આમ ઝરણાનું તો છે ને પાણી એકદમ ચોખ્ખું હોય છે આમ કેવાય ને કે ક્લિયર એકદમ.
હા, સાચી વાત છે અને કુદરતની સુંદરતા દરેક ઋતુમાં અલગ જ હોય છે.
બિલકુલ. અને સવારના સમયે છે ને પહાડો ઉપર સૂર્યનો પ્રકાશ ખૂબ જ આમ સુંદર લાગતો હોય છે ત્યાં તો.
હા, સાચી વાત અને સાંજે પણ આકાશના રંગ, દ્રશ્યો રંગો દ્રશ્યોને આકર્ષક બનાવતા હોય છે.
બિલકુલ અને ત્યાંના તો રસ્તા જ આમ સારી રીતે બનાવેલામાં હોય છે આમ કેવાયને કે મુસાફ ફરીને છે ને એક એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચવાનું સરલ બનાવે છે.
હા પછી પછી ખબર કે કેટલાક રસ્ તા પહાડો વચ્ચેથી પસાર થતા હોય છે.
બિલકુલ, હા ખબરને મને. અને આવા રસ્તા પર તો છે ને કુદરતનો આનંદ આપણે લઈ શકાય.
હા, એકદમ મજા આઈ જાય એમાં અને સ્વિટઝરલેન્ડમાં ઘણી લાંબી ટનલ પણ હોય છે.
બિલકુલ અને ટનલથી છે ને મુસાફરી ઝડપી અને સુરક્ષિત બને છે તમને ખબર?
હા, સાચી વાત છે અને ત્યાં તો કેબલ કાર પણ જોવા મળતી હોય છે.
એજ ને અને કેબલ કારથી તો છે ને ઊંચા પહાડો સુધી પહોંચી શકાય તમને ખબર એ?
હા એજ ને અને ત્યાં તો એટલી મજા આવે ને અને ઉપરથી નીચેનું દ્રશ્ય ખૂ ખૂબ જ સુંદર દેખાતું હોય છે.
એજ ને અને ઘણાં લોકો તો આ દ્રશ્ય જોવાનું પસંદ બી કરતા હોય છે.
હ અને ત્યાંના બગીચા સારી રીતે સંભાળવામાં આવતાં હોય છે.
બિલકુલ, વિવિધ પ્રકારનાં વૃક્ષો પણ ઉગાડવામાં આવે છે ને?
હા અને કેટલાક બગીચામાં રંગબેરંગી ફૂલો પણ હોતાં હોય છે.
બિલકુલ, ફૂ આમ આમ ફૂલોની આમ સુગંધ વાતાવરણને છે ને મધુર બનાવે છે ત્યાંના.
હા, આસપાસ ચાલવા માટે પણ રાસ્તા હોય છે ત્યાં તો.
બિલકુલ આમ કેવાય ને કે લોકો શાંતિથી ફરવા નીકળે છે ત્યાં તો.
હા અને ત્યાં પક્ષીઓ પણ ઘણી સંખ્યામાં જોવા મળતાં હોય છે.
બિલકુલ આમ કુદરત સાથે સમય પસાર કરવો આમ કેવાય ને કે આનંદદાયક હોય છે.
હા, ખૂબ જ આનંદદાયક હોય છે અને સ્વિટ્ઝરલેન્ડ સ્વચ્છતા માટે પણ ખુબ જ જાણીતું છે ખબર?
એકદમ સો ટકા તમે સાચી વાત કીધી કઈ સાર્વજનિક જગ્યાઓ છે ને ઘણી ચોખ્ ખી ત્યાં રાખવામાં આવે છે.
હ અને કચરો યોગ્ય જગ્યાએ જ નાખવો જોઈએ.
બિલકુલ આમ કુદરતનું છે ને રક્ષણ કરવું દરેકની ફરજ છે આપડે આપડો દેશ હોય કે બહારનો દેશ હોય બધે સ્વચ્છતારતો રાખવી જ જોઈએ.
એકદમ સાચી વાત છે અને ત્યાનાં રેલવે સ્ટેશન પણ વ્યવસ્થિત હોય છે.
બિલકુલ અને માહિતીના બોડ આમ સ્પષ્ટ રીતે મૂકેલા જ હોય છે.
હા પછી મુસાફરોને રાસ્તો શોધવો સરળ પડી જાય છે ત્યાં તો.
બિલકુલ અને આજ કારણે છે ને સમયની બચત પણ થઈ જાય છે ને.
હ, પછી કેટલા શહેરોમાં જુના પુલ પણ આવેલા હોય છે અને આ પુલ જે ઐતિહાસિક મહત્વ પણ ધરાવતું હોય છે.
એકદમ સાચી વાત કીધી તમે અને ઈમારતોની રચના પણ આમ સુંદર ત્યાં હોય છે આમ.
હા અને કેટલીક ઈમારતો ઘણા વર્ષો જૂની હોયથી હોય છે
બિલકુલ અને ત્યાંના તો છે ને બજાર પણ એકદમ સાફ અને વ્યવસ્થિત હોય છે
હા એજ ને આપડે સ્વઝરલેન્ડની તો જેટલી તારીફ કરી ને એટલી ઓછી છે હા તો પછી આપડે મને આજે તમાર જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ થયો હવે હું બીજા કોઈ વિષય સાથે તમારા જોડે વાત કરીશ આજના માટે આટલું જ
હા ચોક્કસ ચોક્કસ મજા આવી ગઈ મને પણ હા મલીયે
મળીયે મળીયે હા